સો ડબ
બસ હું હમણાં તૈયારી ક તૈયારી કરું છું.
એ છે શું કેવાની તૈયારી કરો છો?
તૈયારી હું હમણાં દસમા ધોરણ નું હિન્દી છે ને તેમની તૈયારી કરું દસમા ધોરણ ના હિન્દી.
હા સંભળાવું તમને વાંચીને એમાં જે ન નવમાં ધોરણમાં કૃતકી શીખ વન મે એક ધની શરમુન થી જીસ મેં ભીતર જા કર રખા ખ રહ કર કરતા થ સબકી આંખ બ બચા કર હ કૂદ કૂદ કે કુદની કુદની ગાય ઘાસ ક ચૂન ચૂન કર ખાતા થા એક દૂરસે લોકો કો ઝારમુંડ મે છિપ છિપ જાતા થ એક રોજ આયા ભવન મે કુત્તા એક શિકારી લગા છને મે સુમ સુમ કર વન કી ઝાડી ઝાડી મે આખરી વય ઝરમુટ ભી આવ્યું તો નખર ને કહા ઘરથી મગર વો ખેર ઉસ બેચારે કી લંબી અભી ઉમર ભી થી કુતે કી જો લગી સાસ ખ રહા હૈ જોરસે જાદા દેખ પીટ કે પર જહ કાલસે જાન લએ વ ભાગના છાપટ પંજા તાર મગર ખરને કો પકડ ના પાકર પીછે પીછે દોડ પર પડતા કુત્તા ભી જોર લગા કર ચાર મિનટ ખુલ્લે ખેત મે રહી દોડહી જારી ઈતને મે આ ગયા સામને ઘની કંટીલી જાડી ભરકર એક છલાંગ ગયા છીપ છીપ કર ભડભોર મે ઇધર ઉધર કો સુંઘ ફિર કુત્તા નિશાન નિશાન મે ગયા. એક લમડી દેખ રહી થથી એ સબ અખડી કિનારે પરતે છે બોલી મામા તુમ હો થરને છે આ ર કીતની મોટી દે દેહ લ હો ફર ભી થક જાને હો વન કે છોટે જીવો જંતુ કો ન પકડ પાતે હો કુતા હસા હરી દિવાની તું નહ કર બકરી હૈ મે હૈ જો ભેદ ઉસે તું સમજા નહી શકતી હૈ મેં તો દોડ રહા થા. કેવલ દિન કા ભોજન પાને લેકીન અખર ભાગ કર રહા થ આપની જા જાન બચાને બચાને તે સબ શાસ્ત્ર કમાવું રોટી જાન બચા કર પર સકટને પ્રાણ બચાવો સારી ક્તિ લગા કર
આયા થા. જહાજ જાનમે શિક્ષા હિ તક મો મોલના અબુલ કલામ આઝાદ આઝાદ સ્વતંત્ર ભારત કે પ્રથમ શિક્ષણ મંત્રી થે વ પ્રખત વિધવા નિવ અભી ર ફારસી કે જાતા થે સાહિત્ય કે ક્ષેત્રમાં આ લલિત ચિંતાત્મક નિબંધ લેખન કે રૂપ મે ર જાને જાતે હૈ આપકી ક્રુદૃષ્ટિ મનુષ્ય સર્વશ્રેષ્ઠ પ્રાણી કે જીસને અન સર્વ જીવો કરલા લભ તા રહના ચાએ તો જેમાં આપડે બધું હાભળુ ને
હમમ.
જે હાભળુ ને એમાં મોસ્ટ ઓફલી બધું હિન્દી નું હતું બરાબર. દસમામાં તારે હું હતું? દસમામાં તારે કયો વિષય હતો સંત સંસ્કૃત હતો કે એમને સંસ્કૃતિ હતો કે હિન્દી
ના ના હિન્દી.
છ વિષ હિન્દી હતો ને તેમાં હિન્દી ની તને થોડીક ઘણી તો માહિતી ભૂલાઈ ગયું હોય હવે
હા હિન્દીને તો બધું ભૂલાય
તોકી કેમ હોસ્ટેલે કઈ હોસ્ટેલે રેવાનું મારે
હા અત્યારે તો હું કોલેજ જુનાગઢ બાઉુદન કોલેજ મા જાવ છું.
હા તયાં હું કરવાનું?
કઈ નઈ જ્યાં બ બી એ હું કરું છું કોલેજ.
હમમ. બાકી કેમ હાલે બસમાં કે
બસ શાંતિ.
હમમ.
તમારે કેમ છે વાાગે?
ભાઈપડ બધા કેહે છે ગિરનાર ચઢવા આવવાનું છે જુનાગઢમાં
હમમ. હું તમને એક સોંગ સંભળાવું તમે સાંભળો.
સંભળાવો તો.
હમમ. હેલો.
હા.
હાલ
હા બોલો બોલો.
હા બરાબર ને
તમારે સોગ સંભળાવવાનું હતું ને
હા અલા છે સોંગ ની
હલો સંભળાવો.
હમ હમ હ બિદ તેરે સુફીઓ કે ડેરે દ ખભેદ કત દ લ આાય પેરે આડી એ ઓ છોડકે ભી જના હો તો હરે ભરી ભેરી થલે થલા છાડી જાય ની કડી તે્યારે તન તન તરે સુૂફીઓ કે ઘરેને કે ગ અરે મારે ક યાદ આ જાય હલો તમે સોંગ સાંભળો છો
પાંચ વાગે ફોન કરી દો મુકેશ્યા છોકરી ઓકે
હા સોંગ સાંભળતા રેજો તમે હો
હા
દ અ
તમે મહિના ના તણશો ને ત હલો ડેબી
હા હા બોલો બોલો
સાંળો છો ને ગીત?
હા હા સાંભળો જસવ ગીતું.
એવું છે સારું લાગેને ગીત કેમ છે બાકી
ગીત મસ્ત હશે કયા કયા વ્યક્તિ નું ગીત છે
શયમ છે એમ એલાનું અરજીશિંગ નું.
હા હા.
હમ્મ. તમને કેવા ગીત ગયો?
મને તો આમ મનોરંજન મળતું હોય એવા ગીતો
એવું છે.
હણા.
તમારે ઘરે ટીવી તો હોય છે ને
હા ટીવી તો હોય જ ને અચાનક કયું એવું ઘર હશે કે જેના ઘરે ટીવી ની હોય.
હમ તો એમાં તમે શું જોવ? હવી ગયા પછી ગીત સાંભળો
નઈ નહી મૂવી અને બસ મુવી જોતા હોય.
હમ્મ કેટલીક કલાક દિવસ ને તમે એમ
હું બી હોય એક પાંચ કલાકની ત્રણ કલાકની
એવું છે.
કાલે કોલેજ જવાનું કે
હા કાલે જો
હું કાલે હું કોલેજ કરશું
હમ કોલેજ તમારે શું ટાઈમ છે
મારે તો આઠ, થી બાર.
હમ્મ
આઠ થી, બાર.
એવું છે. બધા લેક્ચર કરો?
હા, બધા લેક્ચર ભરવાનું.
ઓહ
હમ્મ
એવું છે. કાલે જવાના ને?
હા, કાલ કોલેજ જઓના
હ, સારુ તમારે વાત કરીને સારુ લાગ્યુ
હા.